હેલો. હેલો.
હલો.
હેલો.
હા અવાજ આવે છે મારો.
તમે આવે છે અ મારી અવાજ આવે છે તમે તમારી બો ધીમી અવાજ આવે છે મને
હા આવે છે મને તમારી અવાજ આવે છે હેલો. હલો હવે આવે છે અવાજ મારો હેલો.
તમારી અવાજ હા આવે છે લેકિન બો ધીમી આવે છે મને.
હા આવી રીતે વાત કરશો તો પેલું આ રિજેક્ટ થઈ જશે આખું. અચ્છા હજી આવે છે હવે અવાજ
હા હા હજી આવે હજીક થોડુંક વધ્યું. તો બોલો તમે કેમ છો મેં તો મજામાં.
બસ હું પણ મજામાં છું.
હમ્મ તો આજનું ટોપિક આપડું અ ઉપર આપડે વિશે વાત કરીએ.
હા સારો વિષય છે શીખવા જેવું છે એમાંથી કઈ નવું.
હમ્મ તો તમે હું બોલશો આના પર તમારો હું વિચાર છે.
કેમ કે જેમ આપણે નવું શીખીએ એમ તો વધારે સારું ખૂબ સા તમે જે આ વિષય લીધો છે બઉં ખૂબ સરસ વિષય છે. અને આ ઝડપથી બદલાતા યુગમાં જેમ કે આ ભાગાદોડીમાં વધુ શાળા કોલેજ કે એમાં બધું એટલું બધું પૂરતું નથી થઈ શકતું તો કંઈક નવી ભી જાણકારી હોય આજુબાજુમાં ક્યાંકથી મળે તો એ વધારે સારું કેહેવાય.
જો આના પર મારો વિચાર હુંજ, અત્યારે હું છે. કે અત્યારે અ મોર્ડન જમાનો છે, અત્યારે જેન ઝી જમાનો છે. અને અત્યારે એ આઈ એ આઈની યુઝ પણ બહુ વધી ગયું છે, અને બહુ મતલબ ઇન્ટરેસ્ટિંગ યુઝ છે, તમે જનરેશન સાથે ચાલશો તો તમે અપગ્રેડ રહેશો, તમે જનરેશ હાતે નહી ચાલશો તમે અપગ્રેડ પણ નહી રહી શકો અને... પેલા તમે થોડુંક ઓલ્ડ થઈ જાવ. ન્યુ ફીચર્સ અને ન્યુ સ્કીલસમાં તમે શીખી શકો કલા એ આ
તમારી રીતે તમે બેનિફિટમાં હું ઉપયોગ કરીશ
આવીને કામ આવશે ઇન ફ્યુચર, ઓર તમે કાઈ જોબ કરશો તો એમાં... તમે આ પેલું યુઝ કરી શકો, તમારો ટાઈમ વધશે અને... તમે એક એક પ્રમાણે તમે અ પેલા તમારા ગ્રુપમાં તમે સ્માર્ટ રહેશો. જેમ કે અત્યારે ચેટ જી પી તી ચાલે છે, તો કેવી રીતે પ્રોમ ડાલવું છે, કેવી રીતે...
કમાન્ડ આપ છે, જે રીતે આઉટપુટ આપતું તમાર પાસે...
અને બીજું બીજું તમે એડિટિંગનું સ્કીલ સી શીખી શકસો. પેલું હઉ, કેવી રીતે વિડીયો એડિટ કરવું છે, કેવી રીતે ફોટો એડિટ કરવું છે. અ અ અને તમે અગર બેચલર છો, યા એકલા છો, તો કોલેજ ટાઈમનું અત્યારે તો જોવ અ સ્ટુડસમાં લાઈફમાં અ સૌથી મુશ્કેલી તો એક જ છે કે પેલું ખાવાનું ભણવાનું તો એ બીજું જ વાત છે. ખાવાનું તમે કોલેજ ટાઈમ જ શીખયું છે. શું બનાવવાનું છે, શું ખાવાનું છે, તો તમે બહુ બેનિફિટ થાય.
હા સાચી વાત છે તમારી, તમારી સાચી વાત છે. જ્ઞાન જેમ વ વધે, એમ વધારે દુનિયામાં ઘણી બધી ફતો ટળી જાય છે, જેમ જ્ઞાન વધતું જાય હા... સાચી વાત છે તમારી જેમ કે... પ્રેઝન્ટેશન કરવાના હોય નવા નવા... નવી નવી સ્કીલો આવતી જાય, એવી રીતે આપણે જેમ તમે કીધું કે એ આઈ... એ આઈ થ્રુ આપણેે ઘણું બધું શીખી શકીએ છીએ, ઘણું બધું જાણી સક. કિયે છીએ અને એની સાથે આપણે ચાલશું. તો જ આપણે આગળ વધી શકશું, નકર નહી વધી શકીએ, એ વાત સાચી છે તમારી.
હમ્મ જેમ કે અત્યારે જો, અગર તમે સ્કીસમાં શીખવા જાવ તો મારે.
મારે હિસાબે તો બહુ ઇમ્પોર્ટન્ટ સ્કીલ્સમાં...
સૌથી મોટું સ્કીલ પેલા તમે સ્વિમિંગ કરવા સી અ શીખી જાવ. કેમ કે એ તમે તમે ખબર નહી પડશે, એ ત્યાં તમને કામ લાગશે કે તમે છેલ્લા...
છેલ્લાં તમારી એન્ડ પરછું ત્યારે, જેમથી મેં તને એક એક્ઝામ્પલ આપું. વરસાદ થાય.
તો માણસ શું કરે કે ભાઈ તમ પેલા એમની ઘર
ઘેર મારે એને
પેલું સેફ રે અવે વધારે વરસાદ થઈ ગયુ અને ફ્લડ આવી ગયું તો માણસ શું કરશે કાંઈ પણ ની કરી શકે એમને સ્વિમિંગ આવે તો એ પોતાનો પણ જાન બચાવી શકે ને એમ બીજું બ બધા માણસોનો પણ જાન બચાવી શકે એમ તો મારે હિસાબથી તો સ્વિમિંગ એક સ્કીલ બઉ ઇમ્પોર્ટન્ટ સ્કીલ છે.
હાં એ વાત ભી સાચી છે તમારી કે સ્વિમિંગ શીખવું બી સારું છે જરૂરી છે અને જે ઘરે કામ કરતા જે મહિલાઓ છે એને બ્યુટી પાર્લર છે કે રસ સોઈ માં કઈક નવું આગળ હોય એમાં વધારે રસ લેવો જોઈએ એમ કે સીવણ છે, બ્યુટી પાર્લર છે, હેન્ડ ક્રાફિંગ છ છે એવી બધી ઓનલાઈન જે કામ કરતા હોય એના માટે નવું નવું જાણવું એમાં કામ કરવું એના માટે બી ટાઈમ હોવો જરૂરી છે સમય હોવો જરૂરી છે એમ
હં હં સમય કાઢવું પડશે કેમ કે કાંઈ તમે શીખવા માટે તમારે થોડુંક સમય તો કાઢવું પડશે. કાઈ સ્કીલ શીખવા માટે તમ તમે સમયને સમય આપશો તો એ સ્કીલ તમે આગે જાયને સમય આપશે.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
સમય આ પડે કાઢવો પડશે કેમ કે અત્યારે ઘણું બધું નવું નવું આવી રહ્યું છે જેમકે આ તમે કીધું કે એ આઈ એ આઈ થ્રુ આપડે પેલાં તો યુ ટ્યુબ ને એ બધું ઘણું બધું હતું યુ ટ્યુબ તો હજી પણ છે પણ યુ ટ્યુબમાં આપણે જે કંઈ રસોઈ બનાવી હોય પાર્લરનું કાંઈ નવુ શીખવું હોય કંઈ બી આપણે નવું શીખવું હોય તો આપણે યુટ્યુબ પર શીખી શકીએ છીએ ઓનલાઈન મોબાઈલ દ્વારા આપણે પુસ્તકો કંઈ વાંચવા હોય તો એ બી આપણે રીડિંગ કરી શકીએ છીએ ફોન દ્વારા
હં હં એ પણ તમારી વાત તો હાચી જ છે આપડે જે પણ શીખવું હોય. એ તમે મોબાઈલ ચલાવું પણ એક સ્કીલ છે તમે મોબાઈલ ચલાવતા શીખી ગયું. યા શીખાય ગયું.
તો તમારું હવ સૌ માં સો બેનિફિટ છે લેકીન તમે કેવી રીતે ઉપયોગ કરો છો એની ઉપર ડિપેન્ડ છે તમે ઉ પેલા મોબાઈલ ચલાવવામાં શું કેવાય પેલા યુઝફુલમાં યુઝ કરો કે દુરુપયોગમાં યુઝ કરો? એ તમારું ડિપેન્ડ છે કે તમે ટાઈમ વેસ્ટ કરો કે તમે તમારું કા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
આપડે એને સદુપયોગ કરવો જોઈએ દુરુપયોગ ન કરવો જોઈએ. આપડે એને સદુપયોગ કરીને સારો નિયમિત સમય કાઢીને આપડે એ એની ઉપર મહેનત કરવી જોઈએ તો આપડે આમાં આગળ વધીએ.
હમ્મ એ તો છે.
હા અને સતત આપડે એની પાછળ એક આપડે કોઈ કામ લીધું કે ધારો કે મેં બ્યુટી પાર્લરનું મેં કામ લીધું તો મારે સતત એની પાછળ કામ કરવું પડે તો હું આગળ એમાં વધી શકું. નકર ના વધી શક હું આજે મેં ચલો બ્યુટી પાર્લરનું આજે મેં થોડું શીખું પછી પંદર દિવસ સુધી મૂકી દીધું. પાછું મેં પંદર દિવસ પછી તો, એમાં ઘણું બધું છૂટી જ
હમ્મ જે જેવું તમે પંદર દિવ અહ પેલા પંદર દિવસ જ શીખીએ છીએ અને પંદર દિવસ તમે છોડી મૂક્યો. તમે ફ અહ ફરીથી સ્ટર્ટિંગ થી શીખવું પડશે કે તો તમાર બગડી ગયું. યા તમે છોડી દયું છે તો તમારે એવું પેલું અહ પ્રેક્ટિસ તો ને તો તમે, સ્ટાર્ટિંગ થી જ કરવું પડશે બધું.
હા, એજ છે કે આપડે એની પાછળ પ્રયત્ન અહ
ટાઈમ આપવું પડે સ્કીિલ માટે ટાઈમ આપવું જ પડે આપડી સ્કીિલ સારું હોય હમ!
હર હર એક નવા નવા વર્ષે કે હર એક નવા મહિને કે ગમે ત્યારે આપ આપડે હરે એક નવા દિવસે કંઈક ને કંઈક નવું આવતું જ હોય છે.
હમ્મ.
અને હા કેમકે અત્યારે આ આધુનિક દુનિયામાં ઘણું બધ બધું નવું નવું છે અને એ નવું નવું આપડે શીખવું જરૂરી છે.
તમારું વિચારું શું છે કે સ્કીલમાં સ્પોર્ટ સ્પોર્ટ સ્કીલ અહ સૌમાં શું હારું છે કે પેલા કમ્પ્યુટર સ્કીલ સારું છે કે પેલું ફૂડ સ્કીલ સારું છે. તમારો વિચાર હું છે, આના પર?
આમ તો જોવા જાય તો, બધી સ્કીિલ સારી જ છે. પણ અહ આપને કંઈ અનુ કુડ આવે છે. એના ઉપર ડિપેન્ડન એના ઉપર નક્કી થાય એ બધું કેમકે આ ધારો કે મારે મને સીવણમાં રસ છે. બ્યુટી પાર્લરમાં મને રસ સ જ નથી.
હા. હા, હા.
તો આપડે એ જ સ્કીલ જે આપને મનપસંદ હોય આપને ગમતી હોય એમાં જ આગળ વધવું જોઈએ.
હા.
સ્કીલ તો બધી સારી જ હોય.
હા, હા.
પણ અહ એ પોતાના ઉપર ડિપેન્ડ પોતાના ઉપર હા.
કયું સ્કીલ શીખ્યા કરું, એના ઉપર ડિપેન્ડ છે. કેમ કે જો, અત્યારે મેં કોલેજમાં છું અહ તો મન ને અહ મેં સ્કીલમાં હું કેવી રીતે અહ જાણવું કે કેવી રીતે નોલેજ ગેન કરવું એ બહુ બેનિફિટ છે મને. કે અહ મેં નોટડાઉન કરવા માટે કોઈ પેડ બનાવ્યું યા ફિર મારે ક્લાસમાં અત્યારે અહ એક અહ કોમ્પિટિશન ચાલે તો આમ આમાં તમે તમારી સ્કીલની ઉપર કઈ પણ બનાવી શકો, કોઈ એપ બનાવ્યા કરે, કોઈ ટ્રાફિક લાઈટ કંટ્રોલર બનાવ્યા કરે અને બઉ બધા છે કે ડ્રોન બનાયા કરે, એ બધુંનું સ, એ બધા બધાનો પોતે પોતે રીતેનો સ્કિલ છે. અલગ અલગ
કે બધાને અલગ અલગ ભગવાને બધામાં અલગ અલગ એ કુશળતા આપેલી જ હોય. હવે આપ આપણામાં શું કુશળતા છે એ આપને ખબર હોય. બીજા કોઈને ખ્યાલ ન હોય. અને આપણે કેમ આગળ વધવું ઈ આપ ને, આમ નક્કી કરેલું હોય આપણે કે ના મને આ વધારે ગમે છે તો હું આમાં આગળ વધુ, અને એમ કે ટીચર ચલો, શિક્ષક છે આપ ને ભણાવીને તો જાય પણ એ આપણે એમાંથી કેટલું જ્ઞાન મેળવ્યું કેટલું નહીં એ આપણા ઉપર છે.
હમ્મ
એટલે સ્કિલ તો બધી સારી છે, ન અન એમાંય નવી સ્કિલ તો વધારેને વધારે સારું કહેવાય નવી સ્કિલ
હા જે તમે જેટલા નય, નવી સ્કિલ્સ શીખશો એ તમે અત્યારે કામ નહી લાગશે લેકિન ઇન ફ્યુચર લખીને લઈલો સો ટકા કામ લાગવાનું છે.
હા, એ વાત સાચી છે તમારી.
હમ્મ
તમારી સાથે વાત કરીને આનંદ આવ્યો, હા સારું લાગ્યું.
સ્કિલ માટે
હા, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ!
હા, ધન્યવાદ!